હાલો હકે
હલો તમને મારો અવાજ આવી રહ્યો છે.
એ છે મારો તને આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે, બોલો બોલો શું કેવું
હમણાં જોુઓ ને તમે હિલ સ્ટેશન પર એટલું બધું સારું વાતાવરણ થઈ ગયું છે અને હમણા ફરવા લાયક કેટલા બધા સ્થળો પર એટલો બધો વરસાદ થયું છે જેથી કરીને હમણાં ફરવાની તમે જો હોય તો ખરા એટલી મજાઓ આવી રહી છે હમણા વરસાદ બે દિવસમાં એટલો બધો આવી ગ્યો છે, જેથી કરીને ઘણા બધા ઝરણા વગર અને ઘણા બધા એવી બધી જગ્યા છે, જે ફરવા અને મજા આવે જેવું અને ફટા પગ્યા છે ત્યાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે જેને ફટા પાડવા એવા બધા જગ્યાએ જવાની એટલી મજા આવવાની છે ને જેથી કરીને હમણા સાપુતારા છે. પછી વિન્સન હિલ છે પછી કુરવાડ છે પછી એમને ક ગરુડ ગફા જોઈ લેવાને તમે એટલું બધું પાણી આવી ગયું છે, અને ફક્ત એ વરસાદ મે તનું દ્રશ્ય એટલું બધું સુંદર અને રોમાંચક થઈ ગયું છે એટ ઘણા બધા લોકો હમણાં ફરવા માટે જઈ રહ્યા છે જેમ કે ડાંગમાં તો તમે હમણાં જોઈ જશે કાલે એટલો બધો વરસાદ પડી ગયો છે જેથી કરીને ત્યાં ખેંડારવામાં અને બધાના ઘરોમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે જેથી કરીને હમણાં ડાંગનું વાતાવરણ એટલું સારું થઈ ગયું છે, અને ત્યાંના લોકોને પણ એક ખુબ જ સારું વાતાવરણમાં જે ખેતીઓ કરી રહ્યા છે તે લોકો માટે પણ વરસાદ એટલું બધું સારું કામ કરી આપ્યું છે. જેથી કરીને તે લોકો હમણાં ખેતરોમાં ઘણા બધા પાકોની વાવેતર કરી રહ્યા છે અને તરો નાખી રહ્યા છે, જેથી કરીને તે લોકો ખેતરોમાં તેનું વાવેતર કરી શકે અને અનાજનું ઉત્પાદન કરી શકે જેથી કરીને આપણે પણ એકવાર ડાંગ ફરવા જોવું જોઈએ કારણ કે તેનુ ચિત્ર અને. ત્યાંની વાતાવરણ અને ત્યાંના લોકો નું વસવાટ એ બધુ ખુબ લોકપ્રિય ચાલી રહ્યું. કારણ કે ત્યાં કોઈના પણ પાકા ઘેર હતા નથી ફ. તો કાચા ઘરોમાં તેવું રહે. નડિયા વાળા ઘરોમાં રહે છે, જેથી કરીને ત્યાંના લોકો ન વસવાટ. એકદમ સાદો અને સિમ્પલ છે તમે શું કેવો છો એના વિશે.
હા તમારી વાત એકદમ બરાબર છે આપડણે જોઈ છેલબ ડાંગ થાપુતારા આવે ધરમો વિારમાં આપણને ઉનાળામાં આપણને ઘણું બધું સુકાઈ ગયેલું જોવા મળે છે પણ જયારે ચોમાસુ ન સ્ટાર્ટિંગ થાય છે ત્યારે એકદમ રળિયામણું વાતાવરણ થઈ જાય છે ત્યાં ઘણી બધી સુવિધાઓ ન અ ભાવ જોવા મળે છે આપણને જેમ કે ત્યાં પૂરતી લાઈટ ન સુવિધા નથી પૂરતું પાણી નથી. પરંતુ એ બધી સુવિધાના અભાવના કારણે પણ આપણને ત્યાં ખુબ સારું વાતાવરણ જોવા મળે છે આપણે જો છે ચોમાસામાં એકદમ લીલુંછમ વાતાવરણ થઈ ગયા છે લોકોના ઘર એકદમ કાચા હોય છે પણ કાચા લોકોમાં પણ એ લોકો ઘણા બધા આખું પરિવાર હળી મળળીને રહેતું હોય છે. આપણા દિવસે તેમને એ લોકો ના વિસ્તારોમાં આને મોટા ભાગના સાદું જમવાનું જોવા મળેશે જેમ કે નાગલીની રોટલી અડદની દાળ ચીની વગેરે. તેલોકો મુખ્ય ખોરાકમાં લેતા હોય છે આપણે જાણીએ છએ તે મુજબ ડાંગ વાળા વિસ્તારમાં લોકો એકદમ હડમ્પી ને રહે છે.
આપણેે જાણીએીએ તેમ મુજબ દેવજના હિલ સ્ટેશનમાં આપણને ખુબ લીલુંછમ વાતાવરણ જોવા મળે છે. હરવા ફોરને પણ ઘણી બધી લાયક આપણને જગ્યા જોવા મળે છે. એ ઘણી બધી જગ્યા પર લોકો ખૂબ ભરવા માટે આવતા હોય છે આપણે જાણીએ છીએ તે મુજબ ચોમાસા દરમિયાન લોકો ઘણા બધા પ્રવાસીઓ આ વિસ્તારોની હું કે મુલાકાત લેતા હોય છે આ મુલાકાત તે લોકો વેચા અને એ લોકો કામકાજ માંથી કંટાળી ગયેલા હોવાના કારણે મુલાકાત લેવાથી એ લોકો નું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે અને લોકો ટેન્શન મુક્ત થઈને આ વિસ્તારમાં બધા ફરવા માટે આવે છે તો તે બાબતે તમારે શું કેવું છે?
હ તમારી વાત એકદમ બરાબર છે કે હણા સાપુતારા છે પછી એવી ઘણી બધી જગ્યાએ છે જ્યાં હમણાં જવાની એકદમ મજા અલગ જ છે કારણ કે સાપુતારામાં ઉપરથી જો હવાનું વાતાવરણ તમે જોયું હશે વાદળો અહીંયાથી એકદમ નજીક દેખાય છે જેથી કરીને આપણને સાપ પુતારામાં તો હમણાને એટલી જ જોરદાર ફરવાની મજા આવે છે પછી સપ્તસંગી છે. પીનસ હિલ છે પછી મોટી ગોરવાડ છે નાની ગોરવાડ છે. પછી કરોડ ઉઊભા છે અને એ ઘણી બધી જોવાલાયક પછી શંકર ધૂધ છે પછી શંકર ધોધમાં હાલમાં એક જ વરસાદ એટલો બધો સારો આવ્યો કે જેથી કરીને તેના પરથી પણ પાણી પડવાનું ચાલુ થઈ ગયું છે જેથી કરીને ધરમપુરમાં એટલી બધી હમણાં વોટરફોલો અને એવી જોવાલાયક સ્થળો આવી ગયા છે જ્યાં આપણે જવું જોઈએ. અને ત્યાં જઈને આપણે મજા માણવી જોઈએ આપણે ત્યાં જઈને ખાવાનું બનાવું જોઈએ અને ત્યાં જ મેગી લઈ જઈને ખી જોઈએ એવું બધું ઘણો બધો નાસ્તો ત્યાં ખાવો જોઈએ જોઈને અને પછી ફોટાઓ પાડવા જોઈએ અને ત્યાંનું મનમોહક દ્રશ્ય આપણે આંખોમાં કેેદ કરવું જોઈએ. જેથી કરીને આપણને જયારે આપણે મોટા થઈ જાય ત્યારે આપણને યાદ આવે કે આપણે અ અહીંયા ફરવા ગયા હતા જેથી કરીને આવ આપણે ચોમાસામાં એક એવી ટ્રીપ તો કરવી જ જોઈએ કે બધા મિત્રો સાથે આપણે ત્યાં ફરવા જઈએ. અને ત્યાંની મજા માણીએ જેથી કરીને આપણને આપણે મોટા થઈએ ત્યારે આપણને યાદ આવે કે આપણે બધા મિત્રો સાથે એવી જગ્યા પર ગયા હતા જેથી કરીને આપણે પણ જેથી કરીને આપણને પણ એવું યાદ આવ કે આપને આર્યન સાથે એ બધી જગ્યા પર ગયા હતા જ્યાં આપણે ફરવાલાયક ઘણા બધા સ્થળો જોયા હતા જેમ કે ગરુડ ગુફા છે, ત્યાં આપણે ઘણી બધી વાર નાહયા પણ હતા અને આપણે ત્યાં જમવાનું પણ મનાવ્યું હતું અને બધા બેસીને સાથે જમ્યા હતા. જેથી કરીને આપણે એવી બધી રોમાંચક સ્થળો છે જ્યાં આપણે જવું જોઈએ હમણાં સાપુતારાનો માહોલ તો તમે જાણો છો વરસાદને કારણે એટલા બધા ધુમ્મસ માં વિહીન થઈ ગયું છે જ્યા જોવાની કારણે એટલી બધી મજા. જવા આવી રહી છે પરંતુ હમણાં ઘણા લોકો. એ જગ્યા પર જઈ નહીં રહ્યા જેથી કરીને હમણાં ઘણા બધા લોકોએ ત્યાં જવું પણ જોઈએ જેથી કરીને ત્યાંનું હમણાં વાતાવરણ જો વરસાદને કારણે એટલું મનચાહક બની ગયું છે અને વરસાદ આવે છે. અયરે જવાની તો મજા જ કઈ અલગ હોય છે જેથી કરીને આપણે એ બધી જગ્યાએ ફરવા જવું જોઈએ. અને આપણે તો આપણે એક એવી ટ્રીપ કરવી જ જોઈએ કે જ્યાં આપણે જોવા જોવાની એક અલગ જ મજા હોય બધા મિત્રો સાથે આપણે જઈએ, તો ત્યાં જોવામાં એક. અલગ જ આપણને વાતાવરણથી અને જે આપણે બધા મિત્રોની મજાઓ સાથે આપણે ફરવા જઈએ તે આપણા માટે ઘરમાં તો સારું એને મજા પણ ઘણી બધી આવે છે. આપણે જે એક થી બે જણા જઈએ એમાં એટલી મજા આવતી નથી પરંતુ આપણે પૂરા મિત્રો ન ગ્રુપ સાથે ફરવા જઈએ એમાં આપણને ઘણી બધી મજાઓ આવે છે. તેથી કરીને આપણે એવી બધી જગ્યાએ ફરવા જવું જોઈએ પછી તિથલ છે પછી એવી ઘણી બધી જગ્યા છે. જ્યાં ફરવા જવાની એક જ અલગ જ મજા આવે છે વરસાદને કારણે એકદમ મન ચોહક બની જાય છે. તમે શું કેવો છો?
તમારી વાત એકદમ બરોબર છે, આપને જાણીશ ડુંગવાળા વિસ્તારમાં શહેર હતા આપણું. મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે આપડે એવું લાગે છે કે ત્યાં જ રહી જઈએ ઘરે આવવાનું પાછું મન નથી તો કારણ કે આપણે એકલામાં જઈએ તો આપણને મજા તમે કહ્યું છે, આપડ મિત્ર જૂથ સાથે જઈએ તો આપણને ઘણી બધી મજા આવે છે મિત્રો સાથે એકદમ ટેન્શન ફ્રી થઈને આપડે ફરીએ છીએ. એ લોકો સાથે બહાર જમીએ છીએ બાર ઘ બનાવીએ છીએ જમવાનું. અને મારેજ હમેશાને ઘણી બધી મજા માણીએે છીએ. એ બધા એવી બધી ઘ બધી મજા માડ પછી ઘરે આવવાનું મન જ થતું નથી. અને એટલી બધી મજા આવે છે, કે મન એવું થાય છે કે ત્યાં જ રહી જો આપણે જાણીએ છીએ એ મુજબ ફરવા લાય ઉત ડુંગરવાળા વિસ્તારમાં આપણને ઘણા બધા ધોધ પણ જોવા મળે છે. એટલે કે વોટરફોલ આપણને ઘણા બધા જોવા મળે છે, આપણે જાણીએ મુજબ ધરમ પુ થી સાત કિલોમીટર દ એક સંક કરીને ધોધ આવ્યો છે. એ ખુબ સરસ ધોધ છે. આપે અત્યારે તો હાલમાં પહેલા વરસાદમાં નહી પણ પરંતુ ચોમાસાના વચલા સમયગાળામાં આપણને એ ધોધ પડતો જોવા મળશે. એ ધોધ મળવાની એકદમ સુંદર રજા રળિયામણું લાગે છે, કે મન એનું મારું. રહી જાય છે મારો લોકપ્રિય ધોધ શંકરધોધ છે. આપણે જાણીએ છીએ ધરમપુર વાળા વિસ્તારમાં આપણને ઘણા બધા ધોધ જોવા મળે છે જેમ કે શંકર ધોધ, ગણેશ ધોત ચુરિયા ધોધ, ચુડકના ધોધ એવા ઘણા બધા આપણને ધો જોવા મળે છે. જવાની આપણને ખુબ મજા આવે છે, ત્યાં આપણે ફેમિલી સાથે પણ જઈ શકીએ છીએ ફેમિલી સાથે જઈને આપણે ખુબ મજા માણી શકીએ છીએ. આપણેે જાણીએ એ મુજબ ડુંગર વાળા વિષય આપને ખૂબ રળિયામણા લાગે પણ તે ખુબ ભયાનક પણ આપ સાબિત થઈ શકે છે કારણ કે વધારે પડતા વરસાદના કારણે ડુંગર રહેલા મોટા ઝાડવા પણ પડી જાય છે. અથવા જમીન પણ ધસી પડે છે. જમીન સાથે સાથે મોટા પથરા પણ સાથે ધસી આવે છે ધસી આવવાના કારણે આપણે જો ફરવા ગયા હોય તો આપણી ગાડી પર પડવાની સંભાવના પણ ઘણી બધી રહી છે. તેથી આપણને તથા આપણના વાહનોને નુકસાન થવાની પણ સંભાવના ઘણી બધી હોય છે. તો તે બાબતે તમારે શું ચર્ચા છે.
તમારી વાત એકદમ બરાબર છે કે હમણાં ફરવા જ તો એટલો બધો રી્સ પણ હોય છે, કારણ કે પેલો વરસાદ છે, કરીને તે ડુંગરો પણ ના વધુ પડતા પથ્થરો ત્યાં પડી રહ્યા છે, જેથી કરીને આપણે ત્યાં જવાની એટલી મજા પણ આવતી નથી જેથી કરી એના જીવનનું જોખમ બની રહે છે, પરંતુ હમણા હાલમાં જ તમે જોઈ લેવ ને એટલા બધા જઝડફાવ પડી ગયા છે, અને હિલ સ્ટેશનોમાં ઘણા બધી જગ્યાએ એટલા બધા જણવા પડ્યા છે જેથી કરીને આપણે તેમાં જવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે, પરંતુ આપણે તમે વિચાર્યું તે પ્રમાણે કીધું પ્રમાણે આપણે જો એકદમ આરામથી વલા સમય જઈએ તો આપ ક પ્રકારની પ્રોબ્લેમ આપણને જોવા ન મળે જેથી કરીને આપણે તેના પર સેવાની મજાકઈ અલગ જ હોય છે. અને આપણે તેમાં કહીએ તે પ્રમાણે આપણે જે વધુ પડતી વરસાદ છે, અને ઘણી બધી જગ્યા આપણે ફરવા જવાની મજા અલગ જ આવે છે, ફરવા જવા માટે આપણે મિત્રો સાથે ઘણી બી અનેના મિત્રો જ આપણા સાથે હોય તો આપણને મને બધું સારું વ્યવાય મુડ ન જોવાનું પણ મજા આવી શકે છે, ઘણી બધી હ
આપણે જાણી જાણી જાણીએ તે મુજબ આપણે કે ડાંગ વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારો અમને બધા એકલા ફેમિલી સાથે જશે પણ અમ ફેમિલી કરતા પણણે બધા મિત્ર જૂથ સાથે જવો જોઈએ એ મને મિત્રો સાથે જ તો આપવાને ખુબ મજા આવે છે. બધા મિત્રો સાથે આપણને જમવાનું બનાવી સાથે હળી મળળીને ખાઈ એ બધું જમવાનું સારું મસ્ત સ્સ્થ મારીમ ખુબ સારો જીવન આપણને જોવા મળે છે, એથી આપણને ખુબ મજા આવી રહી છે.
હ
જેના કારણે આપણે મિત્રજૂત સાથે વધારે પડતું ફરવું જોઈએ અને મિત્રજૂત સાથે ન ફરાય તો પણ આપણે ફેમિલી સાથે વું જ જોઈએ મારું તો એવું માનવું છે, કે વર્ષમાં એક વાર ફેમિ સાથે ટપ એવી મારવી જ જોઈએ જેમ કે હિલ સ્ટેશન પર ફવાની એટલી બધી મજા આવી એ છે કે લોકો ક્યાંક ક્યાંક કેટલા આગે આગ વિસ્તારમાંથી લોકો આ હલ સ ફોરવા માટે આવે છે આ ફોરવા માટે લોકો ઘણા બધા દૂર થી આવે છે, અને આપણે પાછી ર તો આપ પછી જઈ ન શકીએ તો એવું ન કરવું જોઈએ આપણે મારે એક વાર ફરવા માટે જરૂર થી જવું જરૂર જરૂર થી જવું જ જોઈએ તો તમારે બાબતે શું કેવું છે.
તમારી વાત એકદમ બરાબર છે, કે આપણે જવું જોઈએ જેથી કરીને પણ એ બધા ઘણી બધી જગ્યાએ બધા લોકો ફરવા જાય છે, અને તે તે લોકોને તેમને જવાની મે મજા આવે છે. જેથી કરીને હમણાં બધા ઘણા લોકો ફરવા જાય છે, જેથી કરીને જેથી કરીને આપણે ઘણી બધી જગ્યાએ ફરવા જવું જોઈએ આપણ ઘણી બધી જગ્યાએ ફરવા જવામાં મજા પણ આવે છે, જેથી કરીને આપણે એ બધી જગ્યાએ જવું જોઈએ તેથી કરીને આપણે એવી બધી જગ્યાએ છે, કે જ્યાં તમે કીધું તે પ્રમાણે આપણને જોવા યક ઘણા બધા સ્થળો છે, જેથી કરીને ઘણી જગ્યા આપણે જઈએ તો આપણને મજા પણ આવી શકે છે, જાને જેથી કરી ને આપડે ત્યાં જવું જોઈએ અને મજા માણવી જોઈએ પરંતુ લોકો હમણાં ઘરે બેસી જ છે, તે આપણા માટે મજાની વ્ય નથી અ જેથી કરીને આપણે એ બધી જગ્યાએ જતા રહેવું જોઈએ હમણાં ઘણા બધા હિલ સ્ટેશનો એક્ટિવ થયા છે. થી કરીને હમણાં ઘણી બધી જગ્યાએ બધા લોકો ટુરિસ્ટો એટલા બધા વધી રહ્યા છે જેથી કરીને આપણને જોવાની અને જાવાની મજા આવી શકે ત્યા ત્યાં લોકો એટલા બધા આવે છે, અને ઘણી સંખ્યામાં ત્યાંના લોકો આપણને જોવા મળે છે, જેથી કરીને જેથી કરીને તે આપણે ઘણી બધી જગ્યા છે કે જ્યાં આપણે જઈ શકીએ છી અને ત્યાં આપણે જઈને મજા ઓ માણી લઈએ છે પરંતુ હમણાં હમણાં હમણાં ના લોકો ઘણી બધી જગ્યાએ એવું બધું કરી રહ્યા નથી જેથી કરીને આપણે જેટલું જોઈએ એટલું આપણા માટે સારું રહેશે અને ફરવાનું આપણા માટે ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણે જેટલું ફરવા જઈએ એટલું આપણા માટે પણ ઘણું બધું સારું રહેશે અને આપણને જેટલી મજાઓ આવી શકે છે એટલું આપણા માટે પણ સારું કહેવાય છે. પરંતુ હમણાં લોકો એટલું બધું ફરવા જતા નથી ઘરે જ પણ બેસી રહે છે. એ ઘણું બધું સારું ના ફરવા જવું જોઈએ જેથી કરીને આપણને યાદ આવી શકી જેથી કરીને આપણે રમી શકીએ. ફરી શકીએ પરંતુ લોકો હમણા ખરી જ બેસીને વિડીયો ગેમમાં એ તે બેસ્યા કરે છે અને વિડીયો ગેમ ગમ્યા કરે છે જેથી કરીને આપણે એ બધી જગ્યાએ ફરતા રહેવું જોઈએ અને આપણે ફરવા જવું જઈએ જેથી કરીને આ વખતે